હલો હા કેમ છો
બસ મજામાં તમે કેમ છો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં છો હલો અવાજ આવે છે
હા હા બને આવે છે ત
હા બોલો બીજું શું તૈયારી ચાલે છે હમણાં
હા હવે જન્માષ્ટમી અને નવરાત્ર, ત્રી આવે છેને એની ફુલ પીરેપારેશન ચાલે છે
એમ કે બસ હવે આ એક પછી એક બધા તહેવારો ચાલુ થઇ જશે હા હવે બસ એક પછી એક બધા તહેવારો ચાલુ થઈ જવાના એટલે તૈયારી ચાલુ કરી હવે મેં
બઘી
હા તૈયારીઓ તો બસ ચાલુ થઈ ગઈ છે હવે જેમ જેમ જેમ હવે એક પછી એક બધા તહેવાર ચાલુ જ રહેશે હવે શિવરાત્રીને ઉત્તરાયણ ને બધું એક પછી એક ચાલુ થશે એટલે બસ એક એક પતે એ તૈયારી કરીએ પણ આ તહેવારો ના દિવસ તો એ એટલા મતલબ આમ ક્યાં જતા રહી છે ખબર પણ નથી પડતી એટલો બધો ઉત્સાહ ને એટલા બધા આનંદ ને એટલી આમ મજા આવી જાય છે ને કે આ તહેવારો મતલબ એક પછી એક પણ આવે છે પણ આમ ક્યારે પૂરા થઈ જાય છે ને તે પણ ખ
સાચી વાત છે કેમ જતા રય છે તો ખબર જ ન બધા તહેવારો પાછું સેલિબ્રેશન કર્યે અમે આપડે એટલું ભારતીયો એટલું ધૂમધામથી કરીએ ને કે આ કેમ એ દિવસો કે એટલી ઝડપે જતા રહીએ ખબર જ નથી પડતી
હા એજ તો હમણાં જો ની હવે આ ઉત્તરાયણ આવશે બસ ત ઉત્તરાયણને, મહાશિવરાત્રીને હોળીને, રામનવ મીને બધું એક પછી એક મતલબ ચાલુ જ રહેશે.
હા, ચાલુ જ રહેશે અને બધા તહેવારોનું આપડે એક અલગ જ મહત્વ છે કે એ બધા અલગ-અલગ તહેવારો છે, હોળી છે, ઉત્તરાયણ છે, નવરાત્રી કે જન્માષ્ટમી ધા આપણે એક-એક આપડા ભગવાન વિશે કઈક છે ને એ માહિતી આપીને જાય છે.
હન, આપડને કઈ ને કઈ આપણને શિક્ષા આપીને જાય છે કઈ પણ આમાં અ આપડને મતલબ એવો બોધ આપી જાય છે કે આપડને કઈ ને કઈ નવ શીખવા મલે છે એમાંથી.
સાચી વાત છે.
હન જેમ જેમાં બધા તહેવારો હોય તો તેમાં પોત પોતાની આમ સંસ્કૃતિ તી પરમ પરા. આમ બધા તહેવારો પોતાની આમ અલગ અલગ-અલગ જ ભૂમિકા નિભાવે છે એમાં.
સાચી વાત છે. પોતા બધા તહેવારોની પોતાની અલગ જ એક ખાસિયત છે. એ નવરાત ત્રી છે તો એક સ્ત્રીની શક્તિનું પ્રતિક છે જેમ મા દુર્ગા એ હન રાક્ષસ સંહાર કરીયો
હન એ તો છે જ. બધા તહેવારોમાં આમ કેવી રીતે આમ કે કેટલો ઉત્સાહ હોય છે. કેટલો આનંદ હોય છે. મતલબ તહેવારોમાં છે ને આમ મનોરંજન નથી આમાં એ લોકોમાં છે ને આમ એકતા હોય છે. કેટલો ભાઈચારા હોય છે. બધા એ તહેવારોમાં બધા બધાના પોતપોતાના ધાર્મિકની મહત્વતા આપડને સાંસ્કૃતિક કાર્યક્રમો અને એ બધું આપડને કેટલું બધું નવું-નવું જોવા મળે છે.
સાચી વાત છે. બધા તહેવારોમાં આપને કઈક અલગ શીખવા મળે છે. હોળી છે તો એ બધા કલરોની જેમ છે. બધા સાથે મળીને એ એને રમીએ અને મિત્રતા વધે વ્ય હારો કરડ અને હા.
હા એ. છે, જ હોળી હોય તો હોળી માં આપણે આપણે દહન કરીએ છીએ બીજા દિવસે આપણે અ કેટલા બધા કલરોથી રંગબેરંગી કલરોથી આપણે મતલબ એકબીજાને કલર લગાવીએ છેએ તો આમ કેટલું આમ છોકરાઓ પણ કેટલી મજા કરે છે, હોળીમાં.
હા સાચી વાત છે, છોકરાઓ ભી મજા કરે છે, એક અલગ જ મજા છે, બ બધા તહેવારોની અને ભારતમાં તો ભારત એટલે તો તહેવારોનું ઘર બધા રાજ્ય. પોતાના એક. અલગ અલગ તહેવારો હોય છે, આપડે ગુજરાત.
હા એ તો છે, જ હવે ઉત્તરાયણ આવશે તો ઉત્તરાયણમાં પણ કેટલું સૂર્ય ભગવાન નું હોય છે, એમાં મકર મતલબ કેટલું આમ મકર રાશિ નું હોય છે, એ દિવસે આમ બધા ટેરેસ પર જઈને પતંગ ચગાવે છે, અ ઘરમાં કેટલી બધી. અલગ અલગ પેલે આપણે તલ ના લાડુ ને મમરા ના લાડુ ને ઘરમાં અલગ અલગ નવી નવીું વેરાયટીઓ બનાવીયએ છીએ ચીકી નો પણ કેટલો એમાં ઉપયોગ કરે છે, આમાં ચીકી પણ કેટલા બધા બનાવે છે, તલ ના લાડુ બનાવે છે.